ઓ
હા આવે છે અવાજ તમને હા હા આવે છે.
તમારી બઉ ધીમે ધીમે આવે છે અવાજ.
એક જ મિનીટ ચાલુ રાખજો હવે આવે છે!
આવે છે પણ બહુ જ સ્લો આવે છે તમારી અવાજ.
ધીરો આવે છે કદાચ તમારે એમાં જોજો ને કે અવાજ ન ઓછું નહી.
ના મારી તો આવાજ ફૂલ જ છે. ફોન એન્ડ ફ્રન વાળો તો ફૂલ જ છે મારી આ અવાજ તો.
અચ્છા હવે આવે છે!
હા હા બસ બસ હવે આવે છે હવે આવે છે.
હા હા બોલો.
શું કરો છો તમે?
બસ બેઠા છે હમણાં તો ફ્રી થઈને.
અચ્છા હું બસ હાલ નાસ્તો જ કરતી હતી.
એવું છે હા હા તો એટલે મેં બને હા થઈ ગયો પણ બ બેહેનને પછી મેં પૂછું મેકીધું કોઈક બેન ફ્રી હોય તો મેકીધું મને કે તોમે એમની સાથે વાત કરું એમ.
હા તમારી બહેન બેહેન સાથે મેં વાત કરી હતી બે ત્રણ દારા પ પહેલાં જ કરી હતી મેં તમારી બહેન સાથે વાત.
હા હા બરોબર એટલે
શું કરો છો તમે?
હાલ તો હમણાં ઘરે જ છું હમણાં તો ફ્રી છે ને બેઠા છું.
ના ના સ્ટડી કરો છો કે કોલેજ!
હા હા બીકોમ ક્લિયર થયું છે.
બીકોમ ક્લિયર થય છે શું લીધું હતું તમે દસમા પછી? આર્ટ્સ કોમર્સ કે સાઇન્સ કોમર્સ આસ
હા હા તમારે
બીજું કહો તમે!
હમ તમે શું કરો છો?
હું હાલ સ્ટડી કરું છું અગિયારમાં છું.
અગ્યારમામા બરાબર તમે શું લીધું સાયન્સ કોમર્સ છે બરાબર
આગળ પછી વિચાર્યું છે સીએ કરીશ
હમ ચાલે મતલબ કે એ લાઈન માં
શું સોરી
એટલે મતલબ કે લાઈન સારી છે એમ
હા નગર સી એ નહી થાય ને અગર સીએ ભાઈ સીએ આપ આપું મતલબ ચાર સલ તો પૂરા કરીશ ને અગર વચમાં અગર એક બે છૂટી જાય ને અગર નહીં થશે ને તો તો સીસી એ કરી લઈ
બરાબર છે
હમ કેમ કે અ સી એમાં શું છે બે જે પહેલીનેના ફરીએ ફંડામેન્ટલ એ ફંડામન્ન્ટલ વાી એને કે પહેલી એક્ઝામ્સ છે પછી એના પ્રોફેસર વાળી એક્ઝામ છે તો બે બે પહેલા એક્ઝામ થઈ જાય અગર પછી ત્રીજા એક્ઝામમાં અગર નહી થતી મારી એક્ઝામ ક્લિયર તો એના પેલા બે બે તો એના સીસીએમાં જ આવે છે તો સીસીએ પેલા બે કરી ને પછી સીસીએ ની એક છેલ્લી એક્ઝામ આવે છે અગર મારો સી એ ના નહીં નથી થશે ને ત્રીજો સાલ તો હું સીસીએ ની નોકરી મળી જશે મને
હ હા બરોબર છે ચાલે મતલબ કેવું જ કરી શકાય આપડે
હા કેમ કે એમાં બે લાાઈન છે સી એમાં જ બે લાઈન છે અછે એક સીસીીએન અને સી એ હૈ અગર કોઈને કોઈને નહીં નથી થતું ને કે બે સાલ થાય છે પછી ત્રીજા સાલમાં નથી થતું.. તો તો હેને ક્યા બોલ તો તો પછી તો પછી સીસીએ કરી લઈશ.
હા. મતલબ કે ચાલે એમાં કેવું કે બે લાઈન તો મતલબ કે આપણે જે સી સએ કરશે અથવા સી એ કરશે. એમાં બે વર્ષ તો મતલબ કે એક સરખું જ ડિગ્રી મતલબ કે ભનવાનું છે. અને ત્યાર પછી લાસ્ટમાં આપણે બદલી શકીએીએ વિષય કે કદાચ હવે નહી થાય તો. આ ના મજાદ રહીએ એમ.
અચ્છા હા તમે શું કરો પછી.
મારે હાલ નહી મતલબ. કે બી કોમ કર્યા પછી જોબ ને એવું કર્યું પણ અનુકૂળ ના આવ્યું એટલે પછી. હમણા તો ઘરે જું હણાં તો ટ્યુશન ક્સ એું બધું ચાલવું છું.
અચ્છા તો પછી કંઈ નોકરી કરશો.
હમ ના એટલે મતલબ વર્ચમાં તો નોકરી કરતી હતી ભરૂચમાં તે પણ કેવું. કે રજા ને કઈક પ્રસંગ હોય ને એ સમય. ઈલ હજાર નહી એક દિવસ ની પણ નહી અને મારે સમય એ છે ને. કન્ટિન્યુ રવિવારે પણ ચાલ હલો આવે છે હવે.
હા હવે આવે છે વચોવચમાં એકદમ ધેમે ધેમે થઈ જાય તમારી આવાજ.
હા એટલે આજો ને રૂમમાં બેઠો છું ને તેમાં પડઘો પટડ છે ને એટલે.
અચ્છા
હા હા એટલે.
અચ્છા.
બોલો હવે આવે છે કમ્પ્લેટ હા. એટલે એવું જ છે કે એમાં. ને પેલા જોબ કરતી હતી પણ ત્યાં રજા નેવું કઈક હતું નહીિ એટલા માટે પછી. ત્યાંથી મતલબ કે રજા લઈ ને ઘરે જ છું હમણાં તો.
અચ્છા.
હમમ હા હા બોલો બની ગયો જમવાનું તમારે.
ના ના અમે તો સિંધી જ અમારે તો લેટ બને છે એ ખાવાનું તો. હા હા હ અમારું વેલું.
હા મામારું બની ગયું હમણાં તો.
હા મા મારી ફ્રેન્ડો પણ છે ને ગુજરાતી એમનો પણ હાલ અગિયારને સાડા અગયાર વાગે. તો બની જાય છે ખાવાનું તો.
હા એવું છે એટલે કેવું કે સર અગિય્યારે પપ્પા લોકો આવ આવ્યા હોય ને જમવા માટે. સમય બ્રેક લઈને તો પાછી અમે જમી લએ ને બધું બહાર વાગતા તો અમે બધા ફ્રી થઈ જઈએ.
અચ્છા અચ્છા હ અમારો તો નાસ્તો જ હાલ ચાલે છે.
બરાબર એટલે એમ. હા હા બરાબર અમારે એવું જ છે મતલબ કે પપ્પા લોકો માટે બની જાય હવે અમે. અમારી જેવા તો અત્યારે જ ઉઠ્યા છે મેં પણ હજી ઉઠીને નાસ્તો કરીનેજ મને લ કે આવી છું ઉપર. એની સિવાય તો મમ્મી એ જમવાનું બનાવી દીધું પણ અમને નાસ્તો. પપ્પા લોકોને જમવાનું આપશે એવું છે હા.
ક્યોક હાલની. હાલના ટાઈમે તો બધા અમારી અમારી વાળલી ઉંમરમાં તો એજ છે. એટલો વહેલો ખાવુંનું તો આ બધું તો થતું જ નહીં.
હાચી વાત છે તમે જમા. બનાવી લો.
ના આવડે છે મને બધું જ આવડે છે જમવાનું પણ આવડે છે. પછ બનાવવા પછી હું એક સિંગર પણ છું.
ઓહો સરસ.
હા ગિટાર પણ વગાડવા આવે છે મને.
અચ્છા બરાબર મારા બેનને ગીટાર જ શીખવું છે એ પણ ગીટાર માટે કરે છે
અચ્છા તો કોઈ કોલાબમાં હશે શીખ શીખાવડે છે
ના હજી મતલબ કે કેવું કે અહિયાંમાં સ્થિ ને એવું શીખવાડે છે પ હાજી ન કેવું કે ભણવાનું અત્યારે બીબી એ પૂરું થયું છે તો એયાગર એમ બી એ મતલબ કે કરશે એમ એમ બી કે ગમે તે અને એ કર્યા પછી વિચાર છે એનો હાલ એ ડ્રોઈંગને એવું કરે છે
અચ્છા અચ્છા
હા તો એ ડ્રોઈંગ માં બહુ આગળ છે તો હાલ તો એના યુટ્યુબ ચેનલ ખુલેલ છે પોતાની હ તો યુટ્યુબ ચેનલ પર અત્યારે તો ચાલે છે એમ કે છે કે મને સિંગિંગ આવું છે એમ ગિટાર વગડવું છે
અચ્છા નાનું સારું છે તો સોશિયલ મીડિયામાં નાખે છે
ના આજુ હા હા એટલે તમે સોશિયલ મીડિયા પર એ કરો છો મતલબ કે તમારું અછ બરાબર
હા હ હા કેમ કે એ હાલ પણ શું સોરી
યુટ્યુબમાં કક
ના ના ના ના ના ના યુટ્યુબમાં નહી
અચ્છા
હા
એ મારા બહેન મતલબ કે યુટ્યુબમાં ખાલી અત્યારે ડ્રોઈંગનો જ મૂકે છે એ જે કઈ. ડ્રોઈંગ ને પેઇન્ટિંગ કરે છે ને એનો વિડીયો ઉતારીને ને એ બધું મતલબ.
અચ્છા હા હા ડેલી વીડિયો એડિટ કરતી હશે
હા હા એજ એમાં જ કેલો સમય ડ્રોઈંગમાં હું તેટલો સમય લઈ અને એડિટિંગમાં હું તેટલો સમય લ
હા બહુ જ છે એડિટિંગમાં એટલો સમય મતલબ એક વિડીિયો એ ને ભલે દસ યા પંદર મિનિટની હશે ને. એક એક ક કલાક લાગે છે વિડીયો એડિટ કરવા માટે કેમકે એક એક શોટ લેવું. પછી એમને એડિટ કરવું એમને કોલઈપ કરવું કટ કરવું બહુ ટાઈમ લાગે છે.
પછ પાછું એને લગતું ગીત શોધવું એક ગીત શોધવામાં. કેટલું આપણે તો ખાલી એક સ્ટોરી મૂકીએ એમાં જ કેટલું ગીત માટે કલાક બે કલાક ડે. તે પછી ના કહે ને હમુકુ આવે અને એવા અ એડિટિંગ પણ મૂકવાના ગીત એટલે બોગડા પડે.
હાલ હાલ પણ યુટ્યુબમાં બી કેટલા કેટલા લોકો છે કેટલા લોકો એ. પોતાની નાખે છે ઇયા ફ્રૂટ વોગર છે ઇયાં. ડ્રેસ બોગ બ્લોગર છે.
હા એજ ને. કે ટ્યુબ મતલબ કે ક્યાંથી ક્યાં બધું કરે છે અમુક વિડીયો મતલબ કઈક પણ હોય ના તો પણ એ વિડીયોને. લા લાઈકને કોમેન્ટ.
હા.
એવું હોય છે ને એમાં આવું કોમેડીને એને લઈને બહુ ચાલી રહે‌. તો કેવું કે કોમેડી અત્યારે જો જોવા જઈએ. તો હમણાં કોઈ જેમ તેમ હશે ના કશું નહી એ લોકો એવા વિડીયો બનાવે જેથી કઈ કોઈ હશે. તો એને લઈને બહુ ચાલે કોમેડી વિડીયો તો વધારે.
કોમેડી વિડીયો હેને તો. એક ક કઈ બી લઈને કોમેડી વિડીયો બનાવી દે પછી એમાં તો લાઈક જ લ. એટલા લાઈક એટલા લાઈક કોઈના હવે તો જુઓ તો જેઠાલાલનો. કોઈ પણ એને કટઆઉટ કરીને એમને. એમને નાખી દે છે ત્યા નકડતો જે એનિમલ હોય. એમનો ના ડાન્સ નાખી દે છે તો એ કોમેડી વિડીયો નાખે છે ને તો એટલો એમાં તો એ. લો લાઇક એટલા લાઇક બિલયન બિલિયન તક પહોંચી જાય.
હા એજ ને એ તો ઠીક અને પછી પાછા સાથે સાથે લોકો શેર પણ કરી દે. તો જે પાછું જેને જોય તેને. પાછું બિઝનેસય એટલે એ થકી લોકોનું પાછું પ્રોફાાઈલ જે કઈક હોય તે. પણ એટલું બધું શેર થાય ને એવું બધું થાય‌
મતલબ રોંગ વિડીયો નાખી દે છે હ હવે એક જે મેઇન વિડીયો બનાવે છે એ. પછી એમનું એને રીસ્ટેક કરકે એ રીસ્ટેક કરીને. નકળતો એનો ક્યાં બોલ તો શેર કરીને પછી એ પણ એનો ક્યાં બોલ એ જ વિડીયો યુઝ કરે છે હવે. તો મતલબ એમને તો એમને પાઇ. પૈસા મળે જ છે બીજા બધા અગર જે પણ શહેર માટે હોય છે એમના પણ પૈસા મળે છે હવે.
હા હા એજ ને મતલબ કેું બધું થાય છે હવે તો સોશિયલ મીડિયા નો. કામ તો એમ ના સારું પણ છે ને કે ના સારું હોય નહી.
હા બે બે તરફ છે આવે બધા કોઈનો. કોઈ સચ્ચા દિલથી બી કરે છે કે હા ભાઈ મને કાંઈ બનવું છે તો એટલે હું આ ભાઈ. મતલબ સારી રીતે કરીશ અને કોઈ તો બસ. મને તો પૈસા કમાવા છે બ મને તો જેમાંથી મળે. પ વિડીયો મને તો બસ શેર કરવું છે ને મને થોડી કોઈ બેઠી બેઠીને એના. કુછ કામ કરવું છે.
હા હા એજ ને મતલબ કે આ રીતના પછી કરે કે કોઈ રીતનો લાભ એ ખુદ ઉઠાવી લે. અને પછી ચાલુ કરી દે એમ બીજા ઘેરફાયદા કરે હ એજ તો
કેમ કે બી કેમ કે હાલ અગર આપડે નહી કરી ને મહેનત તો પછી પાછળ બઉુ જ પછતાવું થશે કયોકિ મહેનત નહીં કરી બેહી બેહીને બસ ખાવું યાં. જે બી જલસા કરવા પછી થોડી એ કે શું કહે છે એને કે. ક્યોંકિ કોટિલિયર. કિ એક વાર અગર તમે એક વાર તમારામાં સારી ભીર જિંદગી આવશે. અને એક પણ તમારા એટલી ખરાબ જિંદગી આવશે ને કે તમે આંખોમાંથી આંસુ પણ લાવવા માટે દસ વાર વિચારવું પડશે કે અમે રોઈએ કે નહી રોએ
હા હા એજ ને મતલબ કે જો અત્યારે પેલી જો મતલબ કે યુવા કઈ કરે મહેનત કરીને નહી કરે એમ જો બેઠું લઈ લેશે ને તો આગે એમાંથી કઈ મહેનત થવાની જ નથી
અગર હાલ મહેનત નહી કરીે હાલ બેહી બેહેને બસ ખાાઈ ખાધું અને જલસા કર્યા પછી અગર ટાઈમ અગર બુરું આવશે ખરાબ આવશે તો પછી તો પછી આદત જ નથી કે અમે શું કરું ના કરી કેમ કે એમની તો આદત શું અંદર ડર નાખી રએ કે ભાઈ મને તો બસ બેહી બેહીને ખાવું યા જલસા કરવા
હા હા એજ ને એવું જ છે આગળ જતા ગુરુજ છે બધાને
હમ નગ પછી આ બહુ જ ટાઈઇમ કર એટલે કહીએ કે એટલે મા બાપ કહીએ ને કે ભાઈ તમે જે કરો સારું કરો પર કોઈનો બગાડો મત અને તમારા તમારા સાથે કોઈનો ખરાબ ના થયો
હા એ જ કરી આપડણે મતલબ કે ખાલી બધાનું સારું વિચારીને ચાલવાનું જો આપણે ખુદનું બીજાનું ખરાબ કરીશું ને તો આજે ને તો કાલે આપણું ખરાબ થવાનું જ છે તો એજ એજ રિઝાન ચાલવાનું
પડશે સામે વાળાને નથી ખબર પડશે દુનિયાની નથી ખબર પડશે કે મેં કોઈ ન બગાડ છે પણ એક ઇન્સાન જે છે એક જે ભગવાન એક દેવ છે એમને તો ખબર એ તો આખી દુનિયાને સંભાળીને બેઠા છે એમને તો ખબર પડશે ને હાલ હલો આપણને કશું ના થશે આપણને તો ભ એમને બગાડી દીધ તો આપણને ખુશ પણ જયારે અગર મૃત્યુ થશે તો ઉપર જઈને ભગવાન તો આપણો બદલો તો લેશે ને તમે કેમ બગાડ્યો આમાં
હા એ અને હા અહિયાં જ બધું ભોગવવાનું છે મતલબ કે જો અમે વાળા વ્યક્તિને તો નથી ખબર કે મારું ખરાબ આ વ્યક્તિ એ કર્યું છે પણ આપણેે પણ ખુદ જાણીએ છીએ કે આપણેનું ખરાબ કરવા ગયેલા તો આપને આપણા કર્ તો અહીંયા જ કરીને જવાના
કર્મ કર્મ બસ સાચા રાખો કર્મ બાપર વિશ સ્્વાસથ રાખો કર્મા કરો કશું કંઈનો બગાડો મળત ના કશું અગર બગાડશો તો પછી તો ફિલ્ડિંગ સેટ તો થવી જ છે ભલે હાલ અગર દુનિયામાં આટલે આ આપણી દુનિયામાં નથી થશે ને તો પણ ઉપર જઈને તો આપણી ફિલ્ડિંગ સેટ થઈ મતલબ જે પણ કહો થવાની છે
સાચી વાત છે
હમ હાલ હાલ નહી આપણે બસ જલસા કરીએ એને મસ્ત મજાક કરીને એનો ભેગાડ્યુંને એના એને દુઃખ કર્યું એને દુખાવવું એ જે પણ વગેરે જે પણ હાલ તો એટલો ખરાબ એટલી ખરાબ દુનિયા ચાલે એટલી ખરાબ ચાલે છે ને કે કોઈ કોઈ રહેતું નહી કોઈના પર અગર